તો
હલો બેન કેમ છો તમે
હું મજામાં તમે કેમ છો
હું પણ મજામાં છું બેન તમને મારી અવાજ આવે છે
હા આપતી છે મને
સારું તો આજે છે ને આપણેે શાળા વિશે વાતો કરીશું શાળાઓ શાળાઓ છે ને એ આપણા જીવનમાં ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે આપણા બધાને સ્કૂલની ખુબ જ જરૂરિયાત હોય છે સ્કૂલમાં આપણેે બધા ભણવા જઈએ છે એક ખુબ જ સરસ છે આપણા બધા લોકોને અ સ્કૂલ એ ખુબ જ લાભદાયક છે કારણ કે આ દુનિયામાં શું છે કે સ્કૂલ વગર આપડે કઈ કરી શકતા નથી આપણા બધાને સ્કૂલ ખુબ જ લાભદાયક છે અને સારા વ્યવહાર શીખવે છે ભવિષ્યમાં સારો માણસ બનાવવામાં મદદ કરે છે અને નવી ભાષાઓ ગણિત અને વિજ્ઞાન શીખવા મળે છે તમે સર કામ કરવાનું વડીલો નો આદર રાખવાનું એ બધું શીખવે છે સ્કૂલ આપણને મિત્રોને સામાજિકતા જેમ કે બીજા બાળકો સાથે હળી મળી તા અને ટીમમાં કામ કરતા આવડે છે અને ભવિષ્યની તૈયારી કરાવે છે સારી નોકરીઓ કે વ્યવસાય માટે તે લાયક બનાવવા માટે મદદરૂપ બને બને છે અને આ બધી વસ્તુ વસ્તુઓ ખૂબ જ જરૂરીની છે આપણે બધા સ્કૂલમાં ભણીને અ ખુબ મોટા મોટા એસપી પોલીસ બધું ભણીને આપણે આગળ કઈ બની શકીએ છીએ અ સ્કૂલ આપણા બધા માટે ખુબ જ અગત્યનું છે અ બેન તમે કઈ કેવા માંગો છો આના વિશે
હા બેન તમે ખરેખર ચોક્કસ કીધું અને સાચું કીધું કે સારા આપ જીવનમાં બહુ મહત્વ રાખે ખે છે અને અને અને અ સૌપ્રથમ સારા જ્ઞાનનુંું કેન્દ્ર છે અહીં આપણને માત્ર વાંચન લેખન જ નહીં પરંતુ વિચારવાની અને સમજવાની શક્તિ વિકસાવીએ છે ગણિત વિજ્ઞાન ભાષા જેવા વિષય આપણને ભવિષ્ય માટે તૈયાર કરે છે શાળા વિના શિક્ષણની કલ્પના અધૂરી છે અને હું કહું ને તો શાળા આપ નાનપણ માં સારા સંસ્કારોનું નિર્માણ કરે છે અહીં આપણને શિસ્ત સમયનું પાલન વડીલોનો આદર અને મિત્રતા જેવા મૂલ્યો શીખે છે શિક્ષકો આપણને માત્ર વિષયોએ ભણતા નહીં પરંતુ જીવન જીવવાની સાચી દિશા પણ બતાવે છે અને તને ખબર જ હશે કે શાળા આપણનો સર્વાંગી વિકાસ કરે છે જ્યા રમત ગમત સાસ્કૃતિક કાર્યક્રમો સ્પર્ધાઓ આ બધું આપ અ આપણામાં છુપાયેલા પ્રતિભાને બહાર લાવે છે. અને આ પ્રવૃત્તિઓથી આત્મવિશ્વાસ વધે છે. ને પછી અને આપણમાં જીવનમાં પડકારોનો સામ સામનો પર્વ તૈયાર બનાવીએ છીએ અને આજના સમયમાં કેટલાક લોકો માને છે કે ઓનલાઈન શિક્ષણ શાળાનો વિકલ્પ બની શકે છે. તેઓ કહે છે કે ઘર બેસીને પણ બધું શીખી શકાય છે. પરંતુ શું માત્ર સ્ક્રીન પાસે બેસીને આપણે જીવનના મૂલ્યો શીખી શકીએ? શું આપણને મિત્રતા સહકાર અને ટીમ સ્પિરિટનો અનુભવ કરી શકે? કે નહીં એ એક એવી જગ્યા છે જ્યાં આપણને સમાજમાં કેવી રીતે જીવવાનું તે શીખે છે, અહીં આપણને જીત અને હાર બંને સ્વીકારવાનું શીખીએ છીએ. આ અનુભવ કોઈ પણ ઓનલાઈન માધ્યમ આપી શકતુ નથી. અને હું એટલું જ કહું છું કે શાળા આપણના જીવનનો આધાર છે. તે આપણને જ્ઞાન આપે છે સંસ્કાર આપે છે અને સારો માન માણસ બનાવે છે અને શાળામાં તો ટીચરો સાથે બહું બધું મજા પણ કરે છે અને બહ બધું શીખવાનું પણ મળે છે. અને કહું ને તો શાળામાં આપણને અ ગણિત ને સાયન્સ તે પછી ઇંગ્લિશ જેવો સબ્જેક્ટ ભણાવવામાં આવે છે. અને હું કોને તો અ સાયન્સમાં અને ઇંગ્લિશમાં આ બધા ભણવામાં બહુ મજા પણ મળે છે. ને પછી ટીચર આપણને શીખાય છે કે આગળ જીવનમાં આપણને કેવી રીતે વળવાનું છે અને હું કવ ને તો અને હું કહું ને તો આપણને કેવી રીતે ભળવાનું છે અને મુસીબતનો કે કેવી રીતે અ સામના કરવાનો છે એ પણ શીખવવામાં આવે છે. અને પછી રમત ગમત આ બધું પણ શીખવાવામાં આવે છે. તો બેન તમારો શું વિચાર છે આ વિશે?
હા બેન તમે જે પણ કીધું ને ખુબ જ સાચું કીધું છે. તો શાળા એ શિક્ષણ મેળવવાનું અને જ્ઞાન મેળવવાનું મુખ્ય મંદિર છે જ્યાં બાળકોને શિક્ષણ દ્વારા યોગ્ય માર્ગદર્શન આપ આપવામાં આવે છે, આ એક એવી પ્રવૃતિ જગ્યા છે. જે વિદ્યાર્થીઓ ના માનસિક, શારીરિક અને નૈતિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. શાળામાં અભ્યાસની સામે સામે રમત ગમત સંસ્કાર અને શિસ્તના પાઠ પણ શીખવામાં આવે છે. અહીં વિદ્યાર્થીઓ નવા મિત્રો બનાવે છે અને પોતાના ઉજવળ ભવિષ્ય તથા દેશના સારા નાગરિક બનવાની તૈયારી પણ કરે છે. શાળા છે ને તે જીવન વ્યક્તિ ના જીવનનો સૌથી મહત્વપૂર્ણ અને સોનેરી સમયગાળો છે. જે ભવિષ્યની મજબૂત આધારશિલા તૈયાર કરે છે. અહીં વિદ્યાર્થીઓ ગણિત, વિજ્ઞાન ભાષ ભાષા જેવી અ ઘણી બધી ભાષાઓ શીખવામાં આવે છે, જેમ કે અ ગણિત છે. વિજ્ઞાન, સંસ્કૃત, હિન્દી, ગુજરાતી ઘણી બધી ભાષાઓ શીખવામાં આવે છે. અને શાળામાં ઉજવાતા સાંસ્કૃતિક કાર્યક્રમો, રાષ્ટ્રીય તહેવારો અને વિવિધ સ્પર્ધાઓની બાળકોમાં રહેલી સંતુષ્ટ શક્તિઓને પણ બહાર કાઢવામાં આવી છે. જેમ તમે આગળ કીધું છે. તે જ પ્રમાણે અને તેમાંના સમૂહભાવક નેતૃત્વ, ગુણો અને આત્મવિશ્વાસનો સંચાર પણ થાય છે. અને એની પછી જો હું વાત કરું ને તા શાળા છે ને આપડે નાના છોકરાઓ માટે બી ખુબ જ સારું કહેવાય છે. જેમ કે બાળ મંદિરથી સ્ટાર્ટ થાય છે. તો તે નાના નાના ભૂરકાઓ ત્યાં થી જાય છે ભણવા માટે તેમને ટેવો પડે છે. અને એની પછી આપણેે પહેલા ધોરણમાં આવી છે. જયારે છોકરાઓ તો તેમને થોડી આદત પડી જાય છે. અને તે સ્કૂલમાં બી સારી રીતે અ આવવા માટે તૈયાર થઈ જાય છે, અને નિયમિત થઈ જાય છે. પરંતુ સ્ટાર્ટિંગમાં બધા નાના છોકરાઓને બહુ પરેશાની થાય છે સ્કૂલમાં પરંતુ આપડા જે ટીચર્સ લોકો હોય છે તે ખુબ સારી રીતે પોતાની ભૂમિકા ભજવે છે. અને છોકરાઓને ધ્યાન રાખે છે અને તેમને ત્યાં સારી રીતે ભણવા અને રહેવાની અ શીખ પણ આપે છે. અને શાળા તો આપણા બધા માટે ખુબ જ અગત્યનું છે. શાળામાં આપણે ભણીને અ નીકળીને અ સારા સારા માણસ બની શકીએ છે બધા કરતા અ સારામાં સારો વિચાર તો એ હોય છે આપડે એક સારું વ્યક્તિ બનીયે છીએ કારણ કે આ શાળામાં આપડાને બધી વસ્તુ શીખવામાં આવે છે કે આપડે કોની જોડે કેવી રીતે વાત કરવાની છે. અને મો નાના મોટાનો સન્માન કેવી રીતે કરવો છે અને એકબીજા સાથે કેવી રીતે વર્તન કરવું છે. તે શીખવવામાં પહેલું તો આજ જ આવે છે. અને તમારા મમ્મી પપ્પાનો આદર કરવો ભાઈ બહેન સાથે કેવી રીતે રેવું એ બધું શીખવામાં આવે છે. અને એની પછી જો હમ વાત કરું દેશ દુનિયાની બધી બધી જ ત્યાં આપડાને અ જાણકારીઓ આપવામાં આવે છે અને બધી આપણી દુનિયામાં જે જે થાય છે. તે બધા વિશે આપડાને ચર્ચા કરવામાં આવે છે. આપડે જયારે શાળામાં ભણીએ છીએ ને ત્યારે આપડાને એવું લાગે કે આ બધું તો આગળ કઈ કામ ની આવે પરંતુ આ બધી વસ્તુ જે છે ને તે આ આપણા જીવનના લગતી જ વસ્તુઓ હોય છે. તો ત્યારે કેટલાક બાળકોને સમજમાં નથી આવતું. કે આ આપણા જીવનમાં આગળ શું પરંતુ જયારે મોટા થઈ જાય ને ત્યારે એમને આભાસ થાય છે. કે આ જે આપણે ભણ્યું છે ને તો તે જ બધું આપણે રિયલ લાઈફમાં થાય છે અને એ બધું સાંભળવામાં મળે છે જેમ કે જનરલ નોલેજ હોય છે જનરલ નોલેજમાં શું શું છે કે ઘણી બધી વસ્તુઓ આપણાને જાણવા મળે છે અને ઇતિહાસ, ભૂગોળ અ અને એ બધું શીખવામાં આવે છે તો આપડી ઇતિહાસમાં કઈ કઈ વસ્તુઓ થઈ ગઈ છે. તેના વિશે આપણને શીખવામાં આવે છે કે આપણા પહેલે બધી વસ્તુઓ શું શું થઈ છે અને સાના લીધે કેટલાક યુદ્ધો થયા છે આઝાદ કેટલીક લડવામાં આવી છે અને કેવી રીતે આપડો દેશ આઝાદ થયો હતો અને બ્રિટિશો વિશે હોય છે ઘણી બધી વસ્તુઓ હોય છે હું તો વર્ણન નહી કરી શકું એટલી બધી વાતો પરંતુ આપણાને સ્કૂલમાં ઘણી બધી વસ્તુઓ શીખડવામાં આવે છે અને ગુજરાત ગુજરાત ગુજરાતી બોલવાનો હસ લખવાનું એ પણ ઘણું સારું શીખવવામાં આવે છે આ બધી વસ્તુઓ ખુબ જ સારી છે બેિન તમે કઈ કેવા માંગો છો
હા બેન તમે ખરેખર ચોક્કસ કીધું અને સાચું કીધું ને પછી હું કોને તો શાળા એ માનવ જીવનનું સૌથી મહત્વપૂર્ણ સ્થાન છે તે શિક્ષણ નું મંદિર ગણાય છે જ્યાં બાળકના જીવનનો ધર શાળા માત્ર જ્ઞાન મે રમવાનું સ્થળ નથી પરંતુ તે આપણને સારા સંસ્કાર શિસ્ત અને જીવન જીવવાની કર પણ શીખવે છે દરેક વ્યક્તિ દરેક વ્યક્તિના જીવનમાં શાળનું સ્થાન અનમોલ છે અને પછી જેમ કે તમે કીધું કે શાળામાં આપણને વાચવું લખવું અને ઘણી જે મૂળભૂત બાબતો શીખે છે ઉપરાંત વિજ્ઞાન ઇતિહાસ ભૂગો અને ભાષાઓનું જ્ઞાન પણ પ્રાપ્ત કરી છે આ જ્ઞાન આપણને ભવિષ્યમાં સ ફરતા મેળવવા માટે મદદ કરે છે શિક્ષણ વિના માણસનું જીવન અધૂરું રહે છે અને પછી શાળા એ શિક્ષણનું મુખ્ય સાધન છે અને હું કહઉું ને તો શાળા આપણનો સર્વાંગી વિકાસ કરે છે અહીં અભ્યાસ સાથે રમત ગમત સંસ્કૃત નૃત્ય ચિત્રકલા જેવી પ્રવૃત્તિઓ પણ થાય છે આ પ્રવૃતિઓ આપણમાં રહેલી સભાને મહહાાર લાવે છે અને આત્મવિશ્વાસ વધારે છે એ પછી સારા આપણને માત્ર બુદ્ધિમાં જ નથી પરંતુ શારીરિક અને માનસિક રીતે પણ મજબૂત બનાવે છે અને હું કહ ને તો સારા એ એવી જગ્યા છે જ્યાં આપણને સમાજમાં કેવી રીતે જીવવું તે શીખીએ છેીએ અહી આપણને મિત્રો બનાવીએ છીએ સાથે મળીને કામ કરીએ છીએ અને સહકારની ભાવના વિકસાવે છે ટીમવર્ક અને મિત્રતા જેવી મૂલ્ય જીવનમાં ખૂબ જ ઉપયોગ સાબિત થાય છે અને આધુનિક શાળાઓમાં ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો છે જેમ સ્માર્ટ ક્લાસ કમ્પ્યુટર ઇન્ટરનેટ દ્વારા શિક્ષણ વધુ સરળ અને રસપ્રદ બન્યું છે તેમ છતાં શારા નું મોર હેતુ એ જ છે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ અને અ હુ કોને તો કે સારા આપણને જીવનનો અધ્યાસમ છે તે આપણને જ્ઞાન સ્સ તા અને આત્મવિશ્વાસ પન આપે છે. અને શારા વિના જીવન અધૂરું છે, તેથી દરેક વિદ્યાર્થીઓ શારાનું મહત્ત્વ સમઝાવું જોઈએ. અને મન લગાવીને અભ્યાસ કરવો જોઈએ. અને, અ સારા આપણને સારા માણસ અને જવાબદાર નાગરિક પણ બનાવે છે. ત બેન મને તમારા જોડે વાત કરવા ખુબ જ ગમયું, તમારું ખુબ ખુબ આભાર.
તમારો બી